તમે મજામાં...
બસ જુઓ એકદમ મજામાં જો આજે છે. ને હું અ આજે છે, ને હું બેઠીતી તો મેં જોયું કે છે, ને અમારે આરોમનું પાણી ભરીયએ ને આપણેે સવારે તો આરોના આરોના પાણીમાં છે, ને લગભગ આપડે ત્રીસ લીટર પાણી ભરીએ કોઈ પણ ઘરમાં પાચ વય તી હોય ચાર કે પાંચ વ્યક્તિ તો આપણે ત્રીસ લીટર પાણી ભરીએ કે દરેક નું આપડે બ બે ત્રણ ત્રણ લીટર ગણીએ તો ભી એ હિસાબે અને રસોઈમાં થોડું વપરાય આ તે એ બધા માટે આપણે એમ ત્રીસ લીટર પાણી ભરીયએ તમે જોયું કે આરોનું જે વેસ્ટેજ વો ટર જાય છે, ને જે એ ત્રીસ લીટરની સામે સાહીઠ લીટર પાણી જાય છે. તો આજે મેં એવું વિચાર્યું કે હવે એ છે, ને સાંઇઠ લીટર પાણી છે, ને આપડે ધીમે ધીમે કરીને બીજા ઘરના જે કચરા પોતામાં ઉપયોગમાં લઈએ મશીનનું પાણી જે ભરાય છે, એમાં ઉપયોગમાં લઈએ કે પછી ફૂલ છોડ છે, વાસણ ઘસવામાં છે. પ્લેટફોર્મ ધોવામાં છે, એ બધામાં લઈ ગયો ઉપયોગ એટલે મને એવો વિચાર આયો કે પાણીનો બચાવ કેવો કરવો કેટલો જરૂરી છે. અત્યારની જ અ જમાનામાં કેમ કે જો આપણે અત્યારે બચાવ નહીં કરીએ તો આપણી આવનારી પીઢીને શું પાણી મળશે એમ અને આવનારી પેઢીને પાણીનું મહત્વ પછી ખબર પડશે હવે અત્યારે જો ધ ઘણી જગ્યાએ નાના નાના ગામડાઓમાં જ અઠવાડિયે એક વાર પાણી આવે છે. અને એ લોકો છે, ને આખા અઠવાડિયાનું પાણી ભરી લે કે બે ચાર દિવસે એક વાર પાણી આવે છે. તો કેવું થાય છે, અને પ્લસ હવે તો અમારે તો છે, ને શહેરમાં મોટા મોટા શહેરોમાં કેવું છે, હવે તો કામ વાળા એટલું પાણી વેડફે છે. કેટલું બધું પાણી સીધું નળ ચાલુ કરી જ દે છે, ચા ચાલુ નળે જ પાણી અ વાસણ ધોવાના તો હું એમ કહું કે બેન તમે અ પાણીનો નળ બંધ કરો અથવા ધીમો રાખો આટલું બધું ફાસ્ટ નળે તમે પાણી વાસણ ધોવો ના વાસણમાં ભલી વાર આવે છે. અને મેં કીધું આટલું પાણી જાય છે, એ તો અલગથી પાછો વાસણમાં પાવડર તો ચોટેલો જ હોય એવું તો આપડે કેહેવાય ની કે જો બેન આમાં પા પાવડર ચોટેલો છે. તો નીતર તો એમનું મોઢું ચડી જાય એમને જરાય ગમે નહી એટલે પછી હું એમને કહું મારે એના માથે ઊભા રહેવું પડે શરૂઆતમાં તો થોડા દિવસોમાં કે બેન તમે ઓછું પાણી વાપરો બેન તમે ઓછું પાણી વાપરો પછી હવે છે, ને મારા ઘરમાં બી એવું કે નાહવા જાય ને તો બધા તમે જુઓ ને તો એ પાણી વેડે જ જાય વેડે જાય વેડે જ જાય પણ કોઈ લિમિટ જ નહી પાણી રેડવાની બ્રશ કરવા બેસે તો બ્રશ કરતી વખતે પણ નળ ચાલુ ને ચાલુ તો હું એમ કહ કે બ્રશ જયારે તમે દાંતે ઘસો છો ત્યારે તો નળ બંધ રાખો કે અથવા એક ગ્લાસ પાણી ભરીને તમે એમાંથી અ વાપરો કોગળા કરો કે પછી તમે અ ઉલિયું ઘસ્યો ત્યારે તમે એમાંથી પાણી વાપરો પણ કોઈને પાણીની કદર જ નથી રહી અત્યારે અત્યારે તમે જુઓ કે કેટલી જગ્યાએ પાણીને નાના નાના ગામડામાં જોઈએ તો કેટલી તકલીફ છે. શું કેવું બેન તમારું આની પર?
એકદમ સાચી વાત છે, તમે નાના ગામડાંની વાત તો મોટા શહેરમાં રહીયએ છીએ તો પણ અમારે કેવું થાય છે, કે બ પાણી મ્યુનિસિપાલટીનું બે વખત આવે તો આવે એટલે કેવું કે આટલા બધા ફ્લેટો એટલે પાણી પૂરતું તો પડે નહી તો બપોરે પાણી જ તુ રેય ક્યારેક તો હજી આપડે વાસણ બાકી હોયને એમ પાણી જતું રહેે તો પેલા છે, ને મારા ઘરે બધાને એટલી બધી એમ વેલ્યુ નોતી સમજાતી કે પાણી શું એમ ચલો તમે જેમ કહ છો ને એવી રીતે બધા પાણી વેસ કરે નાવામાં છે, કે કાઈ પણ એમ કેટલી બધી વાસણ કે કઈ પણ એમ એટલી ઓલી કદર નો તો હવે જયારે પાણી જાય છે ને પાણી વગર રહેેવું પડે છે ને થોડીક વાર. કલાક બે કલાક એ જ્યારે થોરું હોય ને પાણી ના આવતું હોય ત્યારે બધી કદર. હવે અમે લોકો બઉ તમે જે એવી રીતના આમ કેહો છો કે આપડે. હવે ઓટોમેટિક જયારે આપડે ઉપર આવ ને ત્યારે ઓટોમેટિક બધા એવી રીતના. પાણી ધીમે ધીમે બચાવે છે થોડુંક ભરીને રાખીએ છે. આવી તો મોટા શહેરમા હોવી અમારા ગામમાં જે હું ત્યાં ગામમાં રેતી હતી ને. ત્યાં તો ખાલી અઠવાડિયામાં બે દિવસ પાણી આવે એટલે કેટલા મો. મોટા મોટા ટાકા છે ડ્રમ છે બધું ભરી ને રાખવું પડે. અને તમારે એમાંથી જ વાપરવાનું તો પછી ત્યારે એવું થાય કે જે મોટા મોટા શહેરમાં આટલુ બંધુ. પાણી બગાડે ક્યારેક નાવા જાય તો શાવર બેફારમ યુઝ કર્યા કરે. જે લોકોને પાણી નથી મળતું એ લોકો ને કેવી હાલત. થ હશે બિચારાની ત્યારે સાચું એવું થાય કે ના જો આપડા છોકરાઓને તો ખાસ સમજાવું જોઈએ કે જો પાણી વગર અત્યારે એટલું યુઝ કરશો ને ટેવ પડી જશેને આગળ જતા પાણી નહી મળે તમારી હાલત થશે એટલે તમને કેવું લાગે કે છોકરાને સમજાવું હોય ને અત્યારથી તે
સાવ સાચી વાત છે હ જો છોકરાઓને અત્યાર એનું મહત્વ નહીં સમજાય ને તો આગળ જતા એમને જ તકલીફ પડશે આપણને તો ચાલો બ મળી ગયું બરાબર આપણને તો પાણી જોઈએ ત્યારે હજી બી આપણે હવે તો ગણી સોસાયટીમાં કેવું છે કે મીટર આ ગયા પાણીના મીટર આઈ ગયા તમે જેટલો પાણી નો વપરાશ કરો ને એટલું તમારે બિલ આવે અને અમુક સોસાયટીમાં કેવું છે બે ફાર્મ પાણીનોો ઉપયોગ થતો જ વપરાશ થઈ જાય છે ત્યાં કોઈ પાણી ના મીટર નથી એટલે કોઈ ને કઈ પડી જ નથી તમે માનસો હમણાં છે ને અઠવાડે દસ દિવસ પહેલા ની વાત છે અમારા એક જણ
હ
બારગામ ગયું હશે કે શી ખબર ક્યાં ગયું છે તો ફ્લશ ચાલુ કરીને જતા રહ્યા ફ્લશ ચાલુ કર્યો પછી બંધ કરવાનો ભૂલી જ ગયા. તો ભૂલી ગયા તો ભૂલી ગયા તો આખો દિવસ એ ક્લાસ ચાલુ ચાલુ રહ્યો. પણ જેટલું પાણી ચડાયેલું હતું ને મોટરમાં ઉપર બ બધું પતી ગયું. અને પછી હવે કેવું છે કે અમારે અમારે સોસાયટીમાં કેવું છે હજી પાણીના મીટર આયા નથી. પણ અમે બધા સમજીએ એટલે પછી અમે જોયું ને તો એ ઘર અમે તાત્કાલિક છે ને કે કે કેટલી જગ્યા થી નીચા આવી ગોતી બાજુ માં પૂછું બાજુમાં નહ પછી એમના સગા એ કયા આગળ રહે છે એમને પૂછ્યું તો ત્યાં નહીિ પછી એમને પાછો ફોન કર્યો. ત્યાં નહીં પછી હવે કરવું શું? પછી પાછું એમની એમની બીજું તો કે અહિયાં મારી અહિયાં એક ચાવી પડી છે કે મારા દીકરાની ઓફિસ છે ને ત્યાં એની પાસે એક ચાવી છે કે એ હમણાં આવશે. તો એની ચોટી પછી ચાવી લઈ અને અમે ઘર ખોલ્યું ને ફ્લશ બંધ કર્યો. ત્યારે વણી મેળ પડ્યો કારણ કે હવે મોટરમાં બીજું પાણી ચડાવએ ઉપર તો એ હવે ચઢાયા પછી એ ફ્લસ્ટર ચાલલે ને ચાલુ એ પાણી ચઢાયેલું પાણી ફરી વાર ખાલી થઈ જાય પછી અમારે શું કરવાનું હવે ઘરમાં નાના છોકરા હોય, વૃદ્ધો હોય. તો આપડણે જોવાનું નહિ પછી એ બધાની બી જરૂર પડતી હોય પાણીની. હવે નાના છોકરા છે કેટલા કેટલું બગાડે ચડડી બગાડે ને આપડે લેંગી કેટલી પેરાઈ ગય એવું બગાડે એટલે એની પાછળ એમની હવે કોઈકને હવે ઝાડા થઈ ગયા હોય તો એ કેટલું પાણી જોઈએ વૃદ્ધોને બી કેટલી તકલીફ પડતી હોય છે. પણ આવું અમુક વાર સમજતા નથી લોકો. અને પછી છે ને પાણી ના મીટર હું તો ક છું બધી સોસાયટીમાં લાગી જવા જોઈએ. કે જેનાથી બધા ને ખબર પડે જો અમે પાણી વધારવા ને તો બિલ આવશે એટલે એ ડરે ડરે એ લોકો છે ને પાણી ઓછું વાપરે હવે એ હવે એસી આખી આખી રાત ચલાવે એસી બરાબર. તો એસી આખી રાત ચલાવે હવે એનું પાણી છે ને નીચે ટપક્યા જ કરે ટપક્યા જ કરે પણ એવું કોઈ નથી સમજતું કે લાઈ અમે ત્યાં એક ઢોલ મૂકી દઈએ. કે અમે એવું કઈ કરી દઈએ અને એ પાણી ચોખ્ખું જ હોય છે કઈ ખરાબ હોય આપણે પીવાના ઉપયોગમાં ના લઈએ. પણ એમ થાય ને કે ભાઈ સવારે ઉઠીને આપડણે એ પાણી ફૂલ છોડમાં તો નાખી દઈએ ને એટલીસ્ટ એટલું તો કરાય કે ગાડી અમારે અહીયાં ગાડીઓ ધોવા માટે આવે છે તો ગાડી ધોવામાં ચાલી જાય એ પાણી પછી વ વ્હીકલ ધોવામાં બી બધી જગ્યાએ ચાલી જાય એ પાણી તો મને એમ થાય કે લોકો કેમ આવું સમજતા નથી. અત્યારે તો કેવું છે કે પાણી આપણું જીવન છે. અને જો એ પાણીનો જ આપણે ઉપયોગ આવી રીતે એનો દુરપયોગ કરીશું તો પછી આપ પણને એ તકલીફ નહીં પડે કે પછી કાલે ઉઠીને આપણને એજ વસ્તુ આપણે સામે આવશે. શું કેવું બેન તમારું.
વાત છે અને બીજું શું છે કે આ મીટર મૂકે ને તો પૈસા ને લીધે તો બરાબર છે પણ જયારે પોતાની ઉપર આવશે ને ક્યાં તમે જે કેવ છો કે ફ્લસ ચાલુ રાખીને જતા રહ્યા હતા હવે એને તો એટલું બધું ફીલ ન થયું પણ આપણેે જે સહન કર્યું એમાં આ આપડે છે આપડા આજુબાજુ વાળા ઘર બધા હોય બધા તો એ લોકો ને તો કેટલું સમજાણું હશે ને ત્યારે મહ ત્વ કે ભાઈ આટલું પાણી વેસ્ટ કરીએ છીએ તો જો એક જણે વેસ્ટ કર્યું તો આખા ફ્લેટ વાળા એ સહન કરવું પડ્યું તો આપડે તો અત્યારે બધા વેસ્ટ કરીએ છે. તો પછી આગળના જમાનામાં જે બધા પેઢી આવશે એ લોકોનું શું થશે એને તો પાણી વગર જ તે રહેવું પડશે ને અથવા પાણી માટે કેટલી કટોકટી અત્યારે તો તમે જુઓ ને અમુક ટાઈમે પાણીના ટેન્કર મંગાવે તો એના ભાવ ધીમે ધીમે વધી જાય છે કારણ કે પાણી જેટલું ચોખ્ખું મળતું નથી. પીવાને પાણી ભેરસેડ વાળું તો કેટલા લોકોને બિચારાને એમ સમજ કરવુ પડે છે ઘણા લોકો માંદા પડે છે રોગચાળો ફેલાય છે. આ બધા તે તળાવમાં જાય છે તો મોટી બધી ફેક્ટરીઓ વાળા હોય પાણી છૂટું કરી દે છે તળાવમાં કારણ કે એનું રિસાયક્લિંગ કરતા એનું ચોખ્ખું પાણી મળે. અને આવી રીતના આપણે ચોખું પાણી વેડફી નાખીએ તો પછી શું થવાનું આગળ જતા કે પીવાનું પાણી તે મળવું અ બનાવાનું છે બીજા બધા કામમાં તો ઠીક છે પણ પીવાના પાણીમાં કેટલુ પ્રોબ્લેમ એ વિચાર આવે ત્યાં આપણે અત્યારે નઈ સમજીએ તો આ બધી વસ્તુ ક્યારે થશે. આપણેે સમજવાનું ફેક્ટરી વાળા કે મોટા લોકો હોય એ લોકો એ સમજવાનું કે રિસાયક્લિંગ કરો પાણી જોવે એટલું યુઝ કરો પછી તમે જેમ કહો છો કે આવી રીતના ગાડી ધોવા માટે વાસણ ધોવા માટે ઈ બધું રીતે યુઝ કરો એ બધું બરાબર છે પેલાના ટાઈમમાં ખુલ્લી જગ્યા હતી તો પાણી જમીનમાં ઉતરતું ને તો બોરિંગમાં એટલું થતું હવે તો બધે સિમેન્ટ ના બધા લાગી ગયા છે બ્લોક્સ એટલે પાણી નીચે નથી ઉતરતું કે બોરિંગને લીધે આપણને એટલું ચોખ્ખું પાણી મળી શકે બરાબર છે ને.
સાવ સાચી વાત છે હ બેન તમારી અને જો છે ને આપડણે થોડું સમજીએને બરાબર ફેક્ટરી વાળા એ પણ સમજવાની જરૂરત છે. એ લોકો બી આવી રીતે ગંદુ પાણી બહાર છો છોડે છે. અને જેના કારણે છે ને આ બધી તકલીફ ઉભી થાય છે પણ હવે છે ને કેવું છે કે ના સમજવાથી કઈ ના થાય જે બધાએ સમજવાની જરૂર છે તૈયાર નથી અને બધા બસ મન ફાળે એમ એનો ઉપયોગ કરે જ જાય છે કરે જ જાય છે. એટલે છે ને આપડે જો સમજીએ ને આપડે સમજીએ ને તો જ એનો ઉપયોગ આવે અને આ આપણે એની જે ને આપણે જાગૃતિ અભિયાન ચલાવવા પડે કે ભાઈ તમે સમજો જળ એ જીવન છે. અને એનો આપડે ઉપયોગ કરવો જોઈએ પણ એવું કોઈ સમજવા જ તૈયાર નથી શું કેવું બેન તમારું.
સાવ સાચી વાત છે કારણ કે જ્યારે બધા અભિયાન કરે ત્યારે બધા એમાં ભાગ લેશે કે હા ચલો સાચી વાત છે આમ કરો પણ જયારે પોતાને તે ઓછો યુઝ કરવાનો કે વેડફવાનું ને એ બધું તો એટલું બધું નથી સમજતું જેટલી અભિયાન દરમિયાન આ એટલું પોતાના યુઝ કરવાવામાં નથી સમજતા કે અભિયાન કરું છું તો હું બી થોડક પાણીનો બચાવ કર કારણો વગર પાણી ન વેડફું અથવા જે અમુક એવું પાણી છે કે જેનું કઈ પોતાના માટે હોય તો એનું ખરાબ પાણી છે તો એને શું ગટરમાં નાખ નાખવાને બદલે રસ્તા પર નાખું કે કઈક એવી જગ્યાએ નાખું કે એનો બીજી વખત રિસાયકલિંગ થાય. ખુલ્લા તડકામાં નાખવું તો એ એવી રીતના યુઝ કરે એવું જો સમજે ને તો એ અભિયાન લેખે લાગે આતો શું છે અભયાનમાં જોડાય ગયા છે ને પાછળથી પોતે જ નહી સમજે તો કેવી રીતના ચાલશે એમ બરાબર ને.
સાવ સાચી વાત છે હ તમારી જો ઘરે કે પોતાના આ સ્વેચ્છાએ સમજવાની વસ્તુ છે જો તમે સ્વેચ્છાએ સમજશો ને તો જ આનો નિકાલ આવશે નહી તો જો એક વ્યક્તિ સમજે ને એક પછી બા દસ ના સમજે અને આ જાગૃતિ અભિયાન ચલાવીએ પણ આગળ તમે ના સમજો તો શું મતલબ એનો સારું બેન ચલો હવે છે ને મારે એક કામ આવ્યું છે તો હું પછી આપણે શાંતિથી વાત કરીએ
હા પા આવજો